હેલો.
હલો.
નમસ્તે કેમ છે?
મજામાં છું હું પણ તું કેમ છે?
હું પણ મજામાં છું આજ મને તારી સા અંધશ્રદ્ધા વિ વિતાર વાત કરવાની છે. આ વિશે ખૂબ જરૂરી છે કારણ કે આજ પેન ઘણા લોકો વિજ્ઞનોની કરતા, અંધવિશ્વાસ પર વધારે ભ કરે છે. છે.
હા અમતા હા. અ આ એક ગંભીર સામાજિક સમસ્યા છે ને અંધશ્રદ્ધા એટલે એ એવી માન્યતા કે વિશ્વાસ જે વિજ્ઞાન, અનુભવ અથવા સત્ય પર આધારિત ન હોય. પણ લોકોનો મનમાં ડર બરશે ના તો પરંપરા અથવા ગલત સમ સમજ ક કારને, ટીકેલા હોય.
એટલે જે વસ્તુને બિ બિના વિચાર બિના પુરાવા. ફક્ત ડર અથવા લોકો એ કહ્યું છે એ કારણે સાચું મનાવા. આવે એ અંધશ્રદ્ધા કહી શકાય.
હા એકદમ સાચું જેને ઉદારન અ અ તરીકે અ બિલા અ બિલાડી રાસતો કાપી તો અપશકુન કેહલાય. ગ્રહણ સમયે અ ખાવું નહી, અ કાલા જાદુ થી બધું થાય છે. અ કોઈ તાબીજ થી અ બધી સમસ્યા હલ થઈ જશે. આ પ્રકારના વિચારો અંધશ્રદ્ધા ના ભાગ બની શકે છે.
પહેલા સાથી ઠીક અંધશ્રદ્ધા શું છે?
અ મારા અ સાદગી ન અંધશ્ર્ધા એમ છે કે અંધશ્રદ્ધા એટલે એવો વિશ્વાસ. અ છે. અ જેમાં વિચાર તર્ક વિજ્ઞાન અથવા સાચા પુરાવા અ ક તા ડર, બ્ર્મ, અ બ્રહ્મ અથવા પરં પરા ને અ વધારે મહત્વ આપવામાં આવે છે ને. તો એવા વિશ્વાસ ના કારણે લોકો ખોટા નિર્ણય લેવા લાગે છે.
હા. એટલે અંધ શ્રદ્ધા બુદ્ધિ બંધ કરીને. મો માનેલો વિશ્વાસ છે.
હા એકદમ સાચું હ.
હું સમજમાં અંધશ્રદ્ધા શા માટે ફેલાય છે?
અ અંધશ્રદ્ધા શા માટે ફે ફેલાય છે? અ જેને એના પાછળ અ ઘણા કારણો હોઈ શકે છે જેને શિક્ષણનો અભાવ, અ ડર અને સુરક્ષા આજના અ જૂની પરંપરાઓ કોઈ ભવ બાબાને અ અથવા ઢોગી લોકોને અંધ ભરોસો. અરોગ દુઃખ અથવા સમસ્યા ના ઝટપટ ઉપાયની ઈચ્છા એ બધા છે.
હાં. જ્યારે લોકો પરેશાન હોય છે ત્યારે. ક્યારેક વિચાર કરતા વિશ્વાસ પર વધારે દોડે છે. હું.
હ, અને અ અ હા જ્યારે અ ડર, અંધશ્રદ્ધા ને, કેવી રીતે વધારે છે? એ બિલકુલ, અ હલો.
હા, ડર અંધશ્રદ્ધા ને કેવી રીતે વધારે છે?
અ જેને અ જ્યારે અ જયારે લોકોનો ભવિષ્યની ચિંતા હોય ને, એ બીમારી આ તી સમસ્યા પરિવાર વારની અડચણ હોય. ત્યારે એને લ અ લાગે કે, કોઈ અ ચમત્કારી ઉપાય થી બધું. ઠીકો થઈ જશે. આ ડર નો ફાયદો ક ક્યારેક ઢુંગી લોકો લેય છે ને એટલે.
હા, ડરેલા. માનસોને કોઈ પણ સહેલો ઉપાય સાચો લાગી શકે.
અહા, એકદમ સાચું હા.
અંદશનાની શિક્ષકો નો શું સંબંધ છે?
અંધશ્રદ્ધા અને શિક્ષણનો અ એવો સંબંધ છે કે, શિક્ષણથી વિચારશક્તિ વધે છે. અને લોકો પ્રશ્ન પૂછતા શીકે છે. અ કારણ પરિણામ અ સમજે છે, વિજ્ઞાનને અ સમજે છે. અ જ શિક્ષણનો ભાવ હોય. ત્યાં અંધવિશ્વાસ વધારે જમા જમાવ લેશે.
એટલે ફક્ત વાચું લિખું નહી, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ જરૂરી.
હા, બિલકુલ એકદમ સાચું.
અ ઘણી વાર લોકો બાબા તાંત્રિકો અથવા ડુંગી લોકોની પાસે જાય છે, આશા માટે.
અ કારણ કે, લોકો સમસ્યા હોલ કરવાના નામે ડર પેદા કરે છે ને, અને પછી ઉપાય બતાવે છે. કોઈ કહે કે, તારા ઘરમાં દોસ્ત છે, અને કોઈ કહે કે તાબીજ બાંધા બાંધ કોઈ કહે કે, પૈસા આપ પૂજા કરવે, અને લોકો વિશ્વાસ કરી લે છે, એના બેઠા પે.
આ ઘરના લોકો એમાં પૈસા સમય અને માનસિક શાંતિ બંને ગુમાવે છે.
એકદમ સાચું.
અંધશ્રદ્ધાને મુકસ મુખ્ય નુકસાન શું છે?
અંદત્ય ન મુખ્ય નુકસાન એવું છે કે, લોકો સત્ય અને વિજ્ઞાન થી દૂર જાય છે, આર્થિક નુકસાન ન થાય છે. ખોટી ઉપચાર પદ્ધતિઓ અપનાવે છે. ડર વધે છે, એનાથી અ સમાજ ભ્રમ ફેલાય છે. અ ક્યારેક નિર્દોષ લોકોને દોષી માનવામાં આવે છે. સ્ત્રી બાળકો અથવા ગરીબ લોકો નો પર અન્યાય થઈ શકે છે, એ બા નુકસાન જ.
હા, એથલે અંધશ્રદ્ધા ફક્ત એક સામાન્યતા નહી, પણ નુકસાનકારક સમસ્યા છે.
હા, એકદમ બિલકુલ.
અંધશ્રદ્ધા આરોગ્ય પર કેવી અસર કરે છે?
અ એવો અસર કરે છે કે ઘણી વાર કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જવા બદ બદલે બાબાને અ જાન ફૂક કરવા કરના નને અથવા અ ખોટા ઉપચાર ને પકડી લે છે અને એના કારણે રોગ વધી જાય છે. સમય નીકળી જાય અને ક્યારેક જાન પણ પણ જોખમમાં મૂકી દે.
હા બીમારી અ યોગ્ય ઉપચાર જરૂરી છે અંધવિશ્વાસ નહી.
હા એકદમ સાચું.
ક્યારેક અંધશ્રદ્ધા ના નામે સ્ત્રીઓ પર પણ અન્યાય થતો હોય છેને.
હા થતો હોય છે ને. અ કોઈ સ્ત્રીને અક્ષગુન અપશગુન કવી અ ડાયન કવિ અ વિ વિધ્વાનો દોષ આપવો માસિક ધર્મ સમ સમયે સ્ત્રીને અશુદ્ધ માનવી. આ બધું અજ્ઞા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલું હોય શકે ને.?
આ તો ખૂબ દુઃખદ અને અન્યાયપૂર્વક છે.
હા સ્ત્રી ન સન્માન અને વિજ્ઞાન બંને જરૂરી છે.
અ બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રખવા શું કરવું જોઈએ.
હા બાળકોને પ્રશ્ન પૂછો પ્રોત્સાહિત કરવા જોઈએ. વિજ્ઞાન ના પ્રયોગ સમજાવવા જોઈ છે સાચી માહિતી આપવી જોઈ છે. ડરવાની બદલે સમજાવું અને જે કોઈ કહે એ સાચું જ હોય. અ એવી માનસિકતા ન બનવાવી જોઈ છે.
હા બાલ બાલપણથી વિચાર શક્તિ વિકસિત કરવી જરૂરી છે.
અ અને અંધશ્રદ્ધામાં અ હ બિલકુલ સાચું હ.
એક જરૂરી તો છે ને પરંપરાની અંધશ્રદ્ધા માં શું ફરક
અ એવો ફરક છે કે ખુબ મહત્વનો ફરક છે કારણ ડ્રેક પરંપરા અંધશ્રદ્ધા નથી. પણ ઘણી પરંપરાઓ સાંસ્કૃતિક સામાજિક અત્વા સ્વાસ્થ સંબંધી ક કારણોથી બની હોય. અ પણ જે પરંપરા ડર, ભેદભાવ અજઞા અથવા નુકસાન પર આધારિત હોય ને એ શ્રદ્ધા અંધશ્રદ્ધા બની શકે છે.
એટલે બધી પરંપરાને આમદી ન માનવી પણ એ નર્થ તો સમજાવી જોઈએ.
એકદમ સાચું. એકદમ સાચું કી તું હા તું એમ.
અંધશ્રદ્ધા દૂર કરમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શા માટે જરૂરી છે.?
અફ કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપને પ્રશ્ન પૂછવાના તો કારણ શોધવા. અ પુરાવા માંગવા અને તર્ક થી વિચારવા શીખવાડે છે એ અંધશ્ર અંધવિશ્વાસને કમજોરી બનાવે છે.
હમ. હા શા માટે આને કેવી રીતે પ્રશ્નો પૂછવા જરૂરી છે.?
બિલકુલ,
માજા અંત્ર શ્ર્ધા વછ પરમ શખુ શકી.
હમ, અ એવું છે કે, જાગૃતતા અભિયાન ચલાવી શકે. કે જે શાળાઓ વિજ્ઞાન અને તંત્ર તર્ક પર ચર્ચા કરાવી. અ. ઢોંગી લોકોનો પર્દાફાશ કરવા મીડિયા દ્વારા સાચી માહિતી કે ફેલાવી ફેલાવા આવી. મહિલા અને ગ્રામીણ સમૂહમાં માર્ગદર્શન આપવું. હા, બધું કરવું.
સમજ મળીને પ્રયાસ કરશે તો, પરિણામ જરૂરી આવશે.
હા, એકદમ સાચું.
પરિવાર શું કરી શકીએ?
પરિવારના માટે લોકોએ બો બાળકો અને યુવા પેઢીને ડરાવાની બદલ સમજાવવું જોઈએ. કોઈ સમસ્યા હોય ને, તો યોગ્ય વ્યક્તિ પાસે જવું અને ડોક્ટર શ શિક્ષ સલ્લાગાર ઘરમાં તર્કો અને સમ સમજૂનું વાતાવરણ હોવું જોઈ છે. હ, તારી સાથે મને વાત